હલો.
હલો.
કેમ છો?
બસ મજામાં. આવો તમારો હ જય શ્રી કૃષ્ણ.
શ કેવાલી હવે વેકેશન જોયું છે ને તો બધા બાળકોને રમતા જોઈને છે ને મને મળી બચપનની યાદ આવી ગઈ બધી કે આપણેે બી કેટલા બધા રમતા હતા પછી બધું અલગ અલગ ગેમો રમતા સાથે મળ બધા વેકેશન્સ પર જતા તો બધી બહેનો બધા ભાઈઓ મળતા તો અલગ અલગ રમતો રમતા પછી કેટલી જાત જાતની પેલી ચોકલેટસ મળતી મને યાદ છે પેલી નાની નાની ટીકડી મળતી ને સફેદ કલરની એ તો મને ખૂબ જ ભાવતી. તમે એવું કઈ યાદ છે કે તમે એવું કઈ ચોકલેટ ખાધી હતી?
હા બાળપણમાં બધી જાત જાતની ચોકલેટો હતી આપણેે એ કેટલી સસ્તી આવતી તો પણણ ઘરથી એટલા પૈસા નહ મળતા આપણને. પેપર મીટ આવતી પછી દાણા દાણા વાળી ટીકડી આવતી ગોળ રાઉન્ડ સર્કલ વાળી ટીકડી આવતી પછી પેલા ગુલાબજંબુ જેવા બોલ આવતા એ બધું ઘણું બધું સ્કૂલમાં જતા ત્યારે ત્યાં મળતું રસ્તે. પછી ત્યાં સ્કૂલની આજુબાજુની શોપમાં પણ ઘરથી એટલા પૈસા પણ આપણને નહી આપતા સેટરડે કે એવું આપણને પૈસા મળતા તો એમાંથી આ બધ વસ્તુ આપણે લઈને ખાતા કેટલી મજા કરતા એમ.
સાચું સાચું તમે છે ને મારા મોડામાં આ બધી ચોકલેટીઓ નામ લઈને છે ને એકદમ પાણી પાણી આવી ગયું મને તો એ બી યાદ આવે સ્કૂલમાં છે ને કે કોઈક વાર એવું રિસેસ હોય છે ને તો રીસેસ મા અમે છે ને ટિફિન ખાઈ ને પછી છે ને નીચે જતા. નીચે જતા તોછ બે બે રૂપિયા વાળા પેલા ચણા અને વટાણાના પેકેટ મળતા તો જયારે રિસર્ચ પછી છે ને હિસ્ટ્રીનો પીરિયડ આવતો તો અમારા બધા છે ને તે ગ્રુપમાં બધાને બહુ ઊંઘ આવતી હતી તો અમે લોકો શું કરતા કે એ છે ને ચણાને એના પેકેટ ફોડીને છે ને ખીસ્સામાં ભરી દેતા પછી એ ઊંઘાવા માંડે ને એટલે એક એક દાણું બળામાં નાખ્યા કરતા એટલે ટીચરને ટીચર જોઈને એવી રીતના છુપાઈ છુપીને અમે એ ખાતા તો હિસ્ટ્રીનો પીરિયડ ક્યારે પૂરો થઈ જતો ને એ યાદ જ નહી આવે. એટલે એવું બહુ મજા કરે પછી છેલ્લી બેન્ચ પર બેસી ને બધાને એકબીજાને પેલા નાના નાના નાના ગોટીઓ મારીને ફેંકવાનું આ બધું આપડણે કેટલું બધું કર્યું છે બાળપણમાં આપણેે નાના છોકરા હમણાં જોઈએ ને તો એ લોકો તો કઈ રમે જ નહી જારે કે આપડે તો કેટલું બધું રમતા કેટલું દૂર દૂર સુધી દોડ લગાવતા. આજકાલ ના છોકરાઓ તો કેટલા જલ્દી થાકી જાય છે પછી તમને ખબર છે. યાદ આવે એલ ગીલી ડંડા આપડે ગેમ રમતા કેટલી મજા આવતી એ રમવા. સાચો.
હા ઘણી બધી ગેમો અમે પણ રમેલા. સાથે અમે આડા પતા ગને ગ અ ચેસિંગ ગેમ આવતી, સંતા કુકડી આવતી ડબ્બાઈપીસ રાત્રે રમતા વશ જ્યાં બધે છુપાઈ જવાનું હોય ડબ્બ ફેકીને એ ઘણી બધી મજા આવતી. તી બધી ગેમો રમવાની પછી સાત થીકડી તમને ખ્યાલ હોય તો ને બોલ મારીને તોડવાનું ને ભાગવાનું બહજ મજા આવતી.
સાચું યાદ કરેલું તમે છુપાછુપી રમતા ને તો એક જને ડાવ હોય ને તો અમે કેટલા દૂર દૂર દૂર સુધી છુપા જતા પછી છે ને જેવું પેલું શોધવા આવે ને એટલે પાછળ થી બીજા ને ઈશારા કરતા જઈને ઉમારો થપ્પો કરી દેવાનો. એટલે એટલી મજા આવતી ને એ રોમવાની પછી તમે પેલી સાત ટીકડી કે ને તો એક પેલો બોલ મારે અને જે રીતના સાત ટીકડી પડે એટલે એકબીજાને બોલ મારવા માટે ભાગવાનું. એટલે એ બી એટલા દૂર દૂર સુધી ભાગતા કે લોકો થી મરાતો જ નય. એટલે પાછો એનો જ ડાવ આવે એટલે એક ખાલી ડાયના માટે આપણે કેટલું બધું રમતા હતા ને પછી પેલું નદી કે પર્વત ને એ બધી આપણે કેટલી બધી ગેમો રમતા આજકાલના છોકરાઓ તો કઈ રમતા જ ન દેખાય મને તો. તમને દેખાય કે કોઈ છોકરાઓ બધી ગેમ રમતા?
ના રે એમને તો આ બધી ગેમો વિશે નોલેજ પણ ની હશે જે આપડે બાળપણમાં જે ઘણી બધી ગેમો રમેલા એવી તો ગેમ આજે આપણને જોવા પણ નથી મળતી ને રમવા પણ નથી મળતી પછી એ લખોટી રમ તા ભમરડા રમતા મોટા મોટા લખોટા આવતા તે રમીને પછી જેને ઉમ હારી જાય તેને પનીશ કરતા પછી એક બીજી ગેમ આવતી આપ લીલ પણ કરીને એમાં લીલ પર ચાલવાનું હોય ચાર એક ગ્રીન કલર નું હોય એના પર ચાલવાનું હોય. જે ની ચાલે એને પકડીને આઉટ કરવાનું હોય. એ રઈમાં છો તમે?
ના આવી કોઈ તો ગેમ મને યાદ નથી. પણ તમે કયો ને તે પેલું ગોટી રમવાનું તે હજી પણ મારા પાસે છે ને બહ બધી ગોટીઓ પડી છે હું મારા ઘરે મૂકી છે એટલી મજા આવતી ને ગોટીઓ રમવાની હવે આજકાલ ના છોકરાઓને એને કે ને કે ટીચવાનું એમ કે એમ કે આ ટી ચવાનું એટલે શું? એ લોકોને ટીચવાનું એજ ના ખબર પડે. એટલે એટલી મજા આવતી તી ને રમવાની પછી છે ને અમે બાળપણમાં બીજું બીજુ કરતા કે આપણેે પેલા કાચની બોટલ આવતી ને એના બીલા જે આવતા ને એ બિલા નું અમે તરાજુ બનવતા તો એક એ એ બહુ મજા આવતી બનાવાની પછી નાના નાના બધા છોડો એના પરથી બધું તોડી લાવતા અને બનાવતા. પછી તો એક ચણોઠી કરીને એક નાન્યમથી ફૂપેલું ઝાડ પર ઉતુ તો એને છે ને અમે ડોલ બનાવતા અને ડોલમાં છે ને એની આંખ બનાવતા તો એટલી બધી મજા આવતી ને આટલી બધી અલગ અલગ ગેમો રમવાની કે શું કેવું.
સરસ મજાની વાત કરી તમે અમે પછી આ જે મે વેકેશન આવે એમાં વાડીઓમાં બધે જવાનું રાખતા બપોરે જે અમે કોઈ બી વાડીમાં જતા અને ત્યાંથી જે કેરી પઇડી હોય એ બધી વીણતા કોઈ વાર ની હોય તો કોઈ જગ્યાથી પાડતા પછી એની અંદર છે ને મીઠું અને મરચું નાખીને નાના નાના પીસ કરીને ત્યાં જ બેસીને ખાતા. પછી નદી કિનારો જેવો છે અમારે ત્યાં વાડીમાં ત્યાં છે એક ઝાડ હતું. અ આપડે એ જળની દહડી છે ને નદીની અંદર ની સાઈડ હતી તો અમે એ દહડી પર જતા ને નદીમાં અંદર પડતા હતા એ ખુબ બાળપણમાં મજા કરેલી આવી રીતની ઘણી બધી યાદો છે જેને હવે કોઈ યાદ પણ નથી કરતું હવે.
સાચું. હા આપડી યાદો આપડે આપડા છોકરા આપડે કેને તો એમ કે કી આવું બધું કોઇ કરતા હશે કે પછી અમે છે ને પેલા આંબાના ઝાંડ ઝાડ નાના નાના હોય નેઆંબા ના ઝડ પર ચડીને કેરીઓ પાડતા પછી તમે પેલું ધામણા એમ કે તા ને તો મ મારા અમારા મામા ના ઘરે જતા ને તો ત્યાં છે ને ધામણા પછી બોર એ બધું બોપરે બધા સુઈ જાયને અત્યારે છુપાઈ છુપાઈ ને અમે લોકો જતા. જતા અને બધા ના વાડીઓ માંથી તોડીને ખાતા હતા એટલી મજા આવતી ને એ બધું જે છુપાઈ છુપાઈ ને ખાવાની પણ આજકાલ તો છે ને બાળકોને બિચારાઓને શું કે આવી રીતના વાડી બી નથી જોવા મળતી આવા બધા ઝાડ બી નથી જોવા મળતા અને જાતે તોડીને શું ખાવાનું હોય ને એ બી એ લોકોને નહી ખબર ને હમે તો જે આ આપડે બધું બધું બાળપણ માં જોયું હશે ને એ એટલું મોંઘું મળે છે ને? કે અ આપડે લઈને ખાવું હોય અહીંયા છોકરાઓને ખવડાવોને એ બી ના થતું તો એ મે જ કેવું કે મને હમણે છેને હવે વેકેશનસ આવતા હોય ને તો પેલા ધામણાંને એવું ખાવાનું હોય તો હવે તો એ ધામણાનું ઝાડ બી નથી દેખાતું તો એ બધું માર્કેટમાંથી લેવા જવા પડે ને એ તો કેટલા મોંઘા મળતા જે આપણે પહેલા ફ્રીમાં ખાતા હોય તે હવે તો કેટલું મોંઘું મળે છે એટલે એ આપડે કેમ કેમ બાળપણની યાદો બાળપણ જેવું જ રહી જવાનું છે એક યાદ બનીને એટલે છોકરાઓને એ જ કહે કે તમે બી એવી બધી યાદ ભેગી કરો તા કે મોટા થઈને તમે એ બધું કોઈને કહી શકો તમે યાદ કરી શકો તમે મળો તો વાત કરી શકો હવે આજકાલ ના છોકરાઓ તો શું વાત કરે એક મોબાઈલને એવું જ વાત કરતા જ્યારે કે આપડે વાત શું કરીએ આવી રીતના કઈ ભેગા થઈ તો કેટલું બધું કર્યું હોય એ વાત કરતા હતા સાચું કે નહી.
હા સાચી વાત છે તમારી બીજું તમને ખ્યાલ હોય તો આપડ ચોમાસા દરમિયાન સ્કૂલે જવાનું કે કશે ફરવા જવાનું પેલા રેનકોટને એવું બી કશું હતું નહીિ એક છત્રી લેવાની એની અંદર ઘણા બધા ભેગા થઈને જવાનું પછી રસ્ બધે પાણી ભરાયેલા હોય એમાં નાની નાની બોતો બનાવવાની કાગળની ને પછી એને ત્યાં મૂકવાની તરતી એને જોવાનું એટલી મજા આવતી પછી અમે તો અમારો જે રસ્તો હતો ત્યાં એક સાઈડમાં એક બીજી નાળ જેવી હતી ત્યાં છે ને સાઈડમાં ચોમાસા દરમિયાન બધા કરસલાં અંદર જમીન નથી નીકળતા તો અમે એ બી બધી વસ્તુ ત્યાં પકડવા જતા વરસાદ બંધ હોય ત્યારે ત્યાં એને પકડવાનું બહાર કાઢવાનું પછી એની જોડે રમવાનું કેટલી આનંદ ની વાત થાતી એમ
સાચું સાચું તમે જેવું કીધું ને વરસાદ આવે ત્યારે એથી મને બી યાદ આવ્યો વરસાદ આવે ને એટલે સ્કૂલમાં છે ને અમારી સ્કૂલ છે ને તે નદી ના કિનારે હતી તો જેવું છે ને બઉજ વરસાદ પડે ને તેવું અમારી સ્કૂલમાં પાણી ભરાવાનું ચાલુ થઈ જાય રસ્ એટલે છે ને અમને છુ્ટી જ મળી જતી જઈને છુ્ટી ન એટલોું આનંદ આવે ને પછી તમે જેવું કીધું ને કાગળની નાની નાની બોટો અમારા અહીંયા ઘરના આપણે આંગણ માંથી થોડું પાણી પસાર થતું હોયને એમાં નાની નાની બોટો બ બનાવિ નેજ ત મૂકી દેતા એટલે સીધી ઞાપાના બહાર જતી એટલી મજા આવતી ને વરસાદમાં બી પાણીમાં રમવાની પણ હવેના વરસાદમાં તો આપણે થી રમાય બી નહી તરત જ આપણે માંદા થઈ જાય એવું લાગે સાચું ને બીજું છે ને તમે વરસાદ છે ને હવેથી આપણે બાળ નાના છોકરાઓને બી વરસાદમાં બહાર ના મુૂકાય એટલું બધું એ લોકોનું બાળપણ પણ અસર થાય છે તો ચાલો આપણે પછી પાછી ફરી કોઈ વાત પર છે ને આપણે ચરચા કરસુ હાને તમારી સાથે વાત કરીને ખૂબ જ મજા આવી મને આના ઉપર ચાલ આવજો હા ને